કેમ છો.
આ મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બોલો.
બોલો આજે તો અત્યારે કેવા તહેવારો અ હવે આવશે નહી આ આ સી અત આ વરસાદમાં
હા એતો છે તહેવારો તો બસ હવે ચાલુ થઈ જશે. રાખડી પછી બધા એક એક એક એક એક તવે હર તહેવારમાં પછી શોપિંગ કરો તહેવાર ઉજવો ઘરની સાફ સફાઈ કરો ઘરમાં ડેકોરેશન કરો તો એ બધું ચાલ્યા કરશે હવે.
સાચું છે હવે બધા આવશે ને જન્માષ્ટમી આવશે ગણેશ ચતુર્થી આવશે ર રક્ષાબંધન આવશે રક્ષાબંધનમાં કેવું નહી આપડે ભાઈ ના ઘરે આપડે જઈએ રાખડી બાંધવા માટે.
હા એ તો છે મતલબ કેટલા મતલબ આમ આપડે જો જે બી આપ તહેવારો આપડે ઉજવીએ છીએ તો તે કેટલા ઉત્સાહ અને આનંદ થી ઉજવીએ છીએ. તહેવાર માં છે ને લોકો એકબીજા સાથે મળવાનું એકબીજા સાથે પ્રેમ તો કેવી રીતે એ લોકોને એકબીજા સાથે ભાવના બધી આમ એકબીજા શેરિંગ કરે છે. ગુજરાતમાં તહેવારો છે ને એકદમ આમ ધાર્મિક મહત્વ તરીકે કેવ ઉજવે છે.
સાચું છે ને એમાંય આપણેે એમાં છે ને આપણે આ અત્યારે. જેમ કે આ રક્ષાબંધન છે તો એ ભાઈ બહેન નું. પ્ર પ્રેમ નું પ્રતિક ગણવામાં આવે છે. કે જેથી આપડણે અ ભાઈ. ભાઈ ના ઘરે બેન રાખડી બાંધવા જાય તો પછી. અ એને અ આમ ભલે એક જ દિવસે રજા હોય તોય જ હશે. બાકી બે ત્રણ દિવસની રજા પડશે તો એ. પિયર એટલું જતી નથી પણ હા પણ રક્ષાબંધ.
જ એના માટે છે કે મતલબ એ એ દિવસ. જ ભાઈ એમ લાગે છે કે ભાઈ બહેનની રક્ષા કરવાનો આમ સંકલ્પ લે છે. તેના માટે તહેવાર ઉજવામાં આવે છે.
હા સાચી વાત છે એજ અને હવે આવશે. પછી આવશે જન્માષ્ટમી તો એમાંય બધે આમ મજા આવી જાય ને ગુજરાતમાં તો બહ સરસ રીતે થાય છે. એમ તો બધી જ જગ્યા હોય તો આખા ભારતમાં એવું તે થાય છે પણ અ ગુજરાત માં એ બધા ઘરે ઘરે જઈએ ને તો પછી બધા અ ભજન કીર્તન ગાય અને એ એ પ્રમાણે પછી કાનાના ઉપવાસ રાખે એવી રીતે બધું ગુજરાત માં એવી રીતે થાય છે.
હા એ તો છે ને એમ પણ ગુજરાતમાં જે તહેવારો ઉજવવાનો જે ઉત્સાહ અને આનંદ હોય છે. તે અલગ જ પ્રકાર ન હોય છે. અમે જો શિવરાત્રી હોય છે મહાશિવરાત્રી હોય છે તો તે પણ કેટલું આમ ભગવાન માટે આપણેે કેટલું બધું આપણેે એ કરીએ છીએ મહા શિવરાત્રી મતલબ શિવ ને આપણેે મતલબ એ દિવસ આપણેે મંદિર જે છી તૈયાર થઈને તો એ મતલબ શિવજી માટે આપણે ઉપવાસ રાખીએીએ ભગવાન માટે અને મંદિરોમાં ને પૂજા કરીએ છીએ તો આમ બધા તહેવારો ન અલગ અલગ અલગ હોય છે હવે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ પણ ગુજરાત ન સૌથી લોકપ્રિય તહેવાર છે. અ એ દિવસે લોકો બધા પતંગ ચગાવે છે પછી ઉત્તરાય ના દિવસે બધા ઘર ઘરમાં લ તલ ના લાડુ ચીકી-' ઉઘીયુ જલેબી જેવી કેટલી બધી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવે છે અને મતલબ અલગ આમ અલગ જ આનંદ હોય છે તહેવારનો
સાચું અને આ આકાશ કેવું રંગબેરંગી થઈ જાય નહ આમ પતંગ ચગાવતા હોય ત્યારે અને બધા ધાબા પરથી અમારે ત્યાં તો ધાબા પરથી નીચે જ નથી ઉતરતા બસ ધાબા પર જ બધા કાળા કાળા થઈ જાય ત્યાં સુધી બધા ધાબા પર જ રહી અને બધ ત્યાં જ ઉપર જ તલની ચીકી ને એવું બધું ખાય ને અહિયાંયા અમદાવાદ જેવા સિટી માં તો અમદાવાદ બરોડા આ બધા સુરત આ બધી જગ્યાએ તો છે ને બે દિવસ ઉજવાય છે. આમ બધે એક એક જ દિવસ ઉજવાય ઉત્તરાયણ પણ અમદાવાદ માં છે ને બે દિવસ ની રજા આપે છે છોકરાઓને કે જે એક ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ
હમ બરાબર અને મને તો એમ તહેવાર તો બધા ગમે છે પણ મને તો સૌથી વધારે નવરાત્રી ખૂબ જ ગમે છે કારણ કે નવરાત્રીમાં તો જે આપણે અ તૈયાર થઈને જે ચનિયા ચોરી પહેરીને આપણે ગરબા રમવા જેઈ માતાજીની જે આરતી કરીએ છી તો એ મને એટલું બધું ગમે છે ને તો મારો તો આમ જોવા જઈએ તો મને આમ સૌથી વધારે નવરાત્રીપુર નો તહેવાર ખુબ જ ગમે છે. નવ દિવસ સુધી આપણે માતાજી ની આરાધના કરીએ છ છેએ આપણે ઘરમાં અ કેટલી બધી અલગ અલગ મીઠાઈઓ બનાવીએ છીએ પછી નવ દિવસ સુધી આપણેે બધી ઠું આપડે આપણા ઘરથી ભોગ તરીકે આપણેે માતાજીને ચડાવીએ છેએ પછી રાતના કેટલા મોડે સુધી આપે ગરબા દાંડિયા આપણા બધા ફ્રેન્ડક સરકલ--' લ સાથે આપડા ગ્રુપ સાથે રમીએ છેએ ને ગુજરાતમાં તો તો શું? હા ગુજરાતમાં તો આમ મતલબ ગર હા નવરાત્રી નું અલગ જ મહત્વ છે.
હા સાચી છે. અ એમ અમારે ત્યાં તો કેવું હોય નવરાત્રીમાં છે ને આમ બાર વાગે બધે પતી જાય. પણ અમારે એક દોઢ વાગ્યા સુધી ચાલુ જ રહી ને સવારે તોય જ સવારે મારા છોકરા જ ઉઠી ને જતા રહે સ્કૂલ તો પણ જતા રે અને પછી આવે ને બે વાગે આવે પછી પાછા સુઈ જાય જમીને પછી ડાયરેક્ટ રાતે ઉઠે આઠ વાગે જમીને પાછા ગરબા રમવા એવી રીતે હોય અમારે અહં ને બહુ જ મજા આવે સોસાયટી છે પણ સોસાયટી માં બહુ જ મજા આવે ગરબા રમવાની ને
આમ બધા તહેવારો ન અલગ અલગ જ આનંદ હોય છે દિવાળી હોય છે તો દિવાળી માં પણ છોકરાઓને કેટલી બધી ફટાકડા ફોડવાની મજા આવે છે છે દિવાળી ના દિવસે આપણે અ દિવાળી તો મતલબ આમ ભારત ન સૌ મોટોમાં મોટો તહેવાર છે કારણ કે એ દિવસે મતલબ છે ને ભગવાન શ્રીરામ મતલબ અયોધ્યામાં મતલબ પાછા ફરવાના હોય પાછા આવતા હોય છે તો તે આનંદમાં એ લોકો દિવાળી તો લોકો બધા દિવાળી નો તહેવાર ઉજવવામાં આવે છે એ લોકો એ દિવસે લોકો પોતપોતાના ઘરોની સફાઈ કરે છે રંગબેરંગી એમ દીવા પ્રગટાવે છે અને કેટલી મસ મસ અ અ દિવાળ રંગોળીઓ બનાવે છે પછી દિવાળી ના દિવસોમાં તો છે ને ધનતેરસ કાળી ચૌદશ ને લક્ષ્મી પૂજન બેસતું વરસ ભાઈબીજ જેવા કેટલા બધા તહેવારો મતલબ દિવાળીમાં જ બધા દિવસો આવી જાય છે એક સાથે
પાંચ દિવસે રજા હોય લાભ પાચમ પછી બધાના આ ધંધા ખુલે ત્યાં સુધી બધા દે દિવાળી ના તહેવાર માં રજા ઉપર જોઈ લાભ પાચમ હોય ને ત્યાર પછી જે લોકો છે ને ત્યારે મુરર્ત કરે અને ચાલુ કરે દુકાન ને બધું
ત્યારે બધા એક નવું વર્ષ ન તરીકે એ લોકો ઉજવે છે એ દિવસે નવા નવા બધા કપડા પહેરે છે. મંદિરે જાય છે અને એકબીજાની ઘરે જાય છે મળવા માટે જાય છે
તો તે તેમાં કેટલો બધા ના મતલબ આનંદ આવે છે
બધા થી વધારે દિવાળી માં ખર્ચા થઈ જાય એક દિવાળીમાં અને નવરાત્રીમાં નવરાત્રી અલગ અગ બધાને કુર્તા પહેરવા હોય છોકરાઓને કુર્તા પાયજા પહેરવા હોયને છોકરીઓને ચણિયા ચોળ પરવી હોય અને દિવાળી માં બધા લેડીસો હોય એ સાડી પહેરે છોકરીઓ પણ જીન્સ ટોપ માં કોઈ ન દેખાય બધા ટ્રેડિશનલ કપડામાં જ હોય
હા એ તો તમે બરાબર કયો છો અને ગુજરાતમાં શું આમ જો જેમ કે મહાવીર જયંતિ છે પ્રદૂષણ છે વસંત પંચમી છે. કે ગુરુ પૂર્ણિમા નવરાત્રી એટલા બધા આમ બધા તહેવારો એટલા આનંદ હર્ષોલ્લાસ થી ઉજવે છે ને કે કારણ કે મતલબ આમ દરેક તહેવારોનું પોતાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અલગ જ હોય છે એમ તહેવારોનું
સા ને આવું કેવું આમાં કેવું હોય નવરાત્રી હોય ને ત્યારે બધા આ શું એકતા નુ પ્રત કેવાય કારણ કે આમ આપડે બધા રહેતા હોય ને તો બધા એકબીજાને મળી નથી શકતા બાજુ બાજુમાં રહેતા હોય તો પણ નવરાત્રી માં કેવું હોય કે બધા ટાઈમ થાય નવ વાગ્યા ની આરતી છે બોર્ડ ઉપ લખાઈ જાય એટલે બધા નવ વાગે નીચે પહોંચી જાય આરતી કરીને બધા ગરબા રમવા માંડે ને આપ આપણેે એ પ્રમાણે ને આપડે આમ કેવાય ને ગરબા રમવાથી કસરત થઈ જાય આપડી શરીર ને બાકી આમાં આપડે ચાલવાનું આપણને જોર આવે
હમ્ અને મતલબ ગરબા નવરાત્રી ચાલુ થવાના હોય તેને બે મહિના પછી તો બધા પેલા બધા ગરબા ક્લાસીસ- પણ ચાલુ થઈ જાય છે. તો તેને માટે કેટલા બધા અલગ અલગ સ્ટેપ શીખવાની કોશિશ કરે છે તો આમ કેટલું આમ એ લોકો- લોકોને અલગ જ ઉત્સાહ હોય છે નવરાત્રી નો-
ને આમ બધા તહેવાર શું હોય પ્રેમ- પ્રેમ બધામાં વધારે આવે જેમ કે દિવાળી આપડે ઘરે ઘરે બધાના ઘરે જઈએ- એટલે મજા આવે જેવી રીતે આપ- આ આમ હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી બધાના તહેવાર એવા હોય છે. કે ઈદ હોય ત્યારે મુસ્લિમ લોકો પણ એવી રીતે બધા એકબીજા સાથે આમ હળીમળીને રહેેતા હોય. જે આપે હિન્દુ માં એવી રીતે હોય કે આપણે- દિવાળી માં અને એ બધા માં એવી રીતે બધા રહેતા હોય- ને આર્ય જે ખ્રિસ્તી ને એ બધા હોય? એ બધા આર્ય એ લોકો ખ્રિસ્તી પારસી એ લોકો ના તહેવાર આવે ત્યારે એ લોકો- બધા હળી મળળીને જેતા હોય એટલે આપણા- ભારત દેશમાં છે ને અમ કેવાય ને બધા જ જ્ઞાતિના લોકો- અ સારી રીતે એમ તહેવારો ઉજવે છે.
તેથી જ તો મતલબ આપણા બધા તહેવારોને આમ આનંદપૂર્વક ઉજવવામાં જોઈએ- અને તેની પાછળ જે રહેલા સારા સંદેશ હોય છે તે આપણા જીવનમાં ઉતારવા જોઈએ- ગુજરાતના તહેવારો મતલબ આમ ઉજવવા માટે જ નહીં પણ તે આપણા- આમ જે બી પાછળની પેઢીઓ છે સાંસ્કૃતિક વારસા છે. તો તે પણ એ લોકોને મતલબ અપનાવે જીવનમાં- તો એ જ એટલા માટે જ તહેવાર ન અલગ જ મહત્વ હોય છે.
સાચું છે ને મે આ આ બધે- હા પછી મળીએ ચાલો- અ તમારી સાથે વાત કરીને મજા આઈ ઘણું બધું શીખવા મળ્યું- ને આપડે બીજા ટોપિક પર આવી રીતે જ વાત કરતા રહીશું-
ચાલો મળીએ